કઈ નહી હમણા બેઠો છું જમીને તમે શું કરી રહ્યા છો.
હું પણ મિત્ર હવે જમીને બેઠો છું મિત્ર હવે. શું મિત્રો તમે ઘરે છો વાતાવરણ કેવું છે મિત્રો
હા. ઘરે જું વાતાવરણ તો અમના. સારું છે આમ તો ચોમાસુ ચાલતુ છે તમને ખબર જ છે પણ આમના હા. દસેક દિવસ જેવા થઈ ગયા છેલા બરાબર વરસાદ નહી આવ્યો તો એમ તો સારું છે આખું લીલું છે એમને થોડો થોડો તડકો પડ્યા કરે એટલે.
હા મિત્ર તમે તમે મિત્ર ફિટ છો કે પછી કામમાં છો મિત્ર?
ના હું હમના બેઠો છું એમ જ જમીને કઈ કામ નથી એમના. તો છું એમાં કઈ કામ હતું કે તમારું
હ મિત્ર તું કામ જ છે મારે મારે હ બેઠો બેઠો વિચારો કે થોડુંક આપડે એક ટોપિક પર વાત કરીએ ફિલ્મ અને મનોરંજન જો તમે ફ્રી હો તો શું આપણે સાથે મળીને ચર્ચા કરવાવા માટે તમે ટાઈમ આપશો થોડો ટાઈમ ફાળવશો મિત્રો?
હા ચોક્કસ મિત્ર એમાં થોડી પૂછવાની વાત આવે તમે જઈએ. ટોપિક કી દ એદ. હમણાં હાલે ચાલી જ રહ્યા છે કારણ કે હમણા ઘરે તો હું હમણા ફિલ્મ જોવાનું જ મારું તો કામ ચાલે સાંજ ના ટાઈમ પર જમીને પછી
ખુબ જ સરસ છે મિત્ર તમ તો ક્યાં મિત્ર ખુબ જ સારું કરશે આપણે કેમ કે એનાથી આપણે થોડુંક તમે પણ મને થોડું જાણકારી આપશો અને હું પણ થોડુંક માહિત તમારા પાસે લેવાની જાણકારી તમને પણ આપી શ મિત્ર તો તમે તૈયાર છો મિત્રો?
હા હું તૈયાર જ છું કેમ કે તને ખબર જ છે કે હાલના સમયના તો બધા જે પણ કઈ મનોરંજન આપતા હો અમુક વાત ટીવી શો હોય. સ્પલ મનોરંજન સારું તમને ખબર જ હશે કપિલ દેવ
જ
દુ પાજી એ લોકો અમુક તમને ખબર જ છે કે એ લોકો બોલવામાં કેવા આવે એ લોકોને આખું મનોરંજન. પૂરી પાડે ને તમને ખબર જ છે મિત્રો જેમ હાલમાં ચલી રહે એ મુડી હોય તો એમાં અમુક મનોરંજન હાર હો અમુક ડાયલોગ ગેલાાર હોય કે અમુક એવા પાત્ર મૂકેલા ર જેથી કરીને જે જો આવા આવે જે બે ત્રણ કલાક સુધી જે મુવીઝ હોય એ લોકો એમ ઉઊઠી ના જાય એ લોકો એમ બોર ના થાય જાય. તો એના હાર એ લોકો મુખ્ય લાગે અમુક તો બહુ જ એકદમ હસ હસી ને એવા પાત્રો અમુક તો હસાવી ને પેલા કલાકે તમને ખબર જ છે કે ઈન્ડિયામાં તો આપડ ભારત દેશમાં તો બ્રહ્માંનંદ કેવ હશે
હા હા મિત્ર એક તમે ખુબ જ સારી રી નામ યાદ કર્યું મે નામ યાદ કરતા આવી ગઈ મિત્ર કેમ કે પાત્રળા જેમ એક પ પૂરેપૂરે એ એમ તો સાઉથ ના કેરેક્ટર છે પણ આપણે ઓવર ઓલ જોઈએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે મે ખુબ જ ફનિસ્ પાત્ર છે ખૂબ જ હસાવે છે પાત્ર છે પાત્ર એ જો મુવી માં આવે તો પછી લોકો એ લોકો એ મવીમાં એમ લોકોને ખબર પડતા એ લોકો મવી જોતા જ હોય છે મ કેમ કે એ ખુબ જ સરસ એનું જે એક્ટિંગ છે એનું જે હાસ્ય પાત્ર છે મિત્રો એ ખુબ જ સારો એવો મૂવીમાં રોલ ભજવે છે મિત્રો એંથી જે એક હસી ન જે જે એક જે અ વાતાવરણ પ્રકટ થાય છે મયુમાં એ ખુબ જ સરસ છે લોકો ખૂબ જ આનંદ મિત્રો તમે જોઈ જશે ને એમની ઘણી બધી મવી મિત્રો તમે જોઈ જશે ને
હા તો તે આપડે જોવા જઈએ ને સાવ ની એવી મુવી રહી તો એમાં તો એ લોકો અમુક પાત્રો તો ર જ હસાવાર બે તરંત સ્પેશયલ એ લોકોગના હારા સાથે જમ એમ હાર મૂકેલા રહે અમુક ચિ તો કે જે લોકો હ હસી ને કેવા કરી લખે જે જોની લિર છે તમને ખબર જ એ લોકો ના જે આપડે મોબાઈલ જો એમાં હોમવક એવી રીલીસ આવીતી રહી તો એમાં એ લોકોની ક્લિપ એડ કરીને મૂકેલી રહી કેવા લોકો એ ડાયલોગ યુઝ કરેલા બઉુ ફેમસ થઈ જાય એ લોકો તો જે એનાથી શું છે કે જે લોકો જોવા વાળા છે એ લોકો ને મનોરંજન પૂરી પાડે ને હમણાં તો તમને ખબર જ છે કે જે મૂવી કે પછી રીલ્સ જે લોકો એડિટ કરતા હોય તો એવા ડાયલોગ મૂકી દે કે જેના કારણે થી એ લોકો કે એ એમ વાયરલ થઈ જાય તમને ખબર જ છે અમુક ડાયલોગ કેવા એમ ફેમસ જેવા થઈ જાય એમ મનોરંજન જેવું આખું પૂરું પાડે તમારું શું કહ મિત્ર
હા મિત્રમ મીમ એક ટાઈપ ન છે મીમ એડ એમ એ મીમ જે છે એ ઘણું બધું ફરક પાડતો હોય મિત્રો એ જે કયા ટાઈપ ન મીમ એમ બધા એમ તો ફની કોમેડી મીમ હોય એ જે મીમ એડ કરતા હોય તે ઘણું બધું હસી આપણને પ્રદાન કર એ ટાઈપ ન વિડીયો બની જતો હોય મિત્રો. કેમ કે આપણે મૂવી ની વાત કરીએ તો, મિત્ર, આપણા દેશમાં ઘણા ટાઈપ ની મૂવી, જેમ કે સાઉથ ઇન્ડસ્ટ્રી છે, મિત્રો. બલીઉડ ઇન્ડસ્ટ્રી, સમિત ટોલીઉડ ઇન્ડસ્ટ્રી. મલયાલમ ઈન્ડસ્ટ્રી છે. તેલુગુ ઇન્ડસ્ટ્રી એમ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે મિત્રો. એમ એમ જો જોવા જાય તો, સાઉથ ઇન્ડસ્ટ્રી માં બધી તમિલ ઇન્ડસ્ટ્રી મલયાલમ ને ઈન્ડસ્ટ્રી. કન્નડ ઇન્ડસ્ટ્રી એ બધા નો સમાેશ થાય છે, મિત્ર, અને કે જે જે જોવા જાય તો. બંને જે એને બોલવૂડ અને સાઉથ બંને ઇન્ડસ્ટ્રીની મવી ખૂબ જ એમ નંબર વન મુવી હોય છે, મિત્ર. જેમ જોઈએ તો, સાઉથમાં મુવી બનાવતા હોય જેમ કે, આપણે કેજી એફ ની વાત કરીએ, પુષ્પા ની વાત કરી લીએ. એ જે મુૂવી છે, એ ખુબ જ કોને એક મુવી છે, મિત્રો, ઇતિહાસમાં આજે પણ એ મૂવી ને યાદ કરે, તો લોકો જોતા હોય છે, મિત્રો. જેમ કે, બાહુબલી એ ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઇડ અને આર. આર. આર જેમ કે આપણે એસસ રાજાામલ ખુબ જ દિગ્ગજ પ્રકારના દિગ્ગજ પ્રકારના જે ડાયરેક્ટર છે એમને મુવી બનાવી છે, મિત્ર અને એ મૂવી પુરા આપણા વર્લ્ડ વાઈડમાં ખૂબ જ એવી પૈસાની કમાણી કરી રહી છે, મૂવી, અને એ જો બધું એડિટિંગ છે, સાઉન્ડ સિસ્ટમ છે, બધું જ ડેકોરેશન મેકઅપ છે, બધું જ ખુબ જ ડિટેલમાં કરવામાં આવ્યું છે, અને ખુબ જ સારી એવી મૂવી છે. તમે બાહુબલી અને પુષ્પા આ પ્રકારની મૂવી, મિત્રો, તમે ચોખા જોઈ હશે, મિત્રો.
હા, તેમાં તો તમને ખબર જ છે, તે અમુક ડાયલોગ એવા ફેમસ થઈ જાય ને, કે પછી જ્યાં સુધી કોઈ બીજી એવી ફિલ્મ નહીં આવે, ત્યાં સુધી એ લોકો હ, જે ડાયલોગ રહે તે. ચાલ્યા જ કરે, જેમ કે તમને ખબર જ છે, પુષ્પ રાજ. ડાયલોગ કે, ઝૂકેગા નહીં સાલા, કેવા એવા ડાયલોગ એવા રહીં ને તમને ખબર જ છે, અમુક તો એવા જે અમેરિકા અમુક એવી સીરીઝ એ છે કે, જે તમને અ ખબર છે, જે કે ચાલીયા છે, એમાં હું કેટલા અમે, એ વાત પર એ લોકો ડાયલોગ બોલ્યા કરે. પેલા તમને ખબર જ છે કે અ એ હાથ મુજે દે, ઠાકોર. કેવા કેવા એવું ડાયલોગ યુઝ કરે કે, જેથી કરીને જે જોવા વાળા છે ને, જે કેવા વાળા છે, એ લોકો હસી પડે એમ. આપડે જોવા જઈએ તો, એ ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે એનાથી જે લોકો જે તો એ જોઈને થોડા દૂર જેવું થોડો થઈ જાય એમ, આખો દૂર તો નહીં થઈ જાય. તો એ ખુબ જ સારી વાત કહેવાય. તમે કીધી એ સાચી વાત છે કે હાલના સમયમાં કેટલું બધું એ લોકો મેકઅપ કરતા હોય, કેટલી બધી એ લોકોને એમ સટીકતા હોય કે, જે પણ કંઈ બનાવે હોય કે, જે મનોરંજન માટે કે, એ ખુબ જ સટીક થી બનાવતા હોય ને, એ લોકો એટલા પૈસા. કે એટલા એ લોકો એ એના ઉપર લગાવેલા હોય, કારણ કે તમને ખબર જ છે કે, પહેલાના સમયમાં જે મનોરંજન આખું કનેક્શન હતું પેલાના તમે જોજો કેવી ક્લપ હતી.
હ
તો તે આખી જોવા માટે એ લોકો કેટલી એમ ઝાપકો એમ બરાબર દેખાય નહીં એવો આખું બ્લેક એન્ડ વ્હાઈટ જ આખો પડદો હતો. ને તમને ખબર જ છે કે હાલના સમયમાંથી કેટલી ક્લિયારિટી છે, કેટલી સટીકતાથી છે. જે લોકો લોકો સારું એમ મનોરંજન બાળવા હારું કેરલા એમ સટિકતાથી કામ કરતાં હોય છે મિત્રો તો એ પણ સા એમ કેવાય કેમ બી. હાલના સમયમાં ટેકનોલોજીઓ ખુબ જ આગળ વધી રહી છે જેની સાથે સાથે એ લોકો એમ પોતાનું અ જે મનોરંજન બાર પાડવાનું હોય એ પણ સારી રીતે એડિટિંગ કરીને એ લોકો કરતાં હોય કારણ કે એ લોકોના થી એ લોકો એમ પૈસા તો મળે જ પણ સાથે સાથે લોકોને મનોરંજન હો પૂરું પાડે.
હ સારું છે અમારી વાત એકદમ સાચી છે મિત્ર કેમ કે જે ટેકનોલોજીની વાત કરીએ તો મિત્રો મૂવીમાં વીઈપેક હોલીવુડની તમે અવતાર મુવીના બંને ભાગ જોવાય જશે તો અવે તો ત્રીજો ભાગ પણ આવી ગયો મિત્ર.
હા હા જોયું ને મેં.
એ મૂવી પૂરેપૂરી વી એ ફેક્સ થી બની છે મિત્ર અને કેટલું સરસ મૂવી છે એ મૂવી જોએ તા આપણે એક અલગ જ દુનિયામાં ખોવાઈ જતાં હોય છે. અને પુરા વર્લ્ડની નંબર વન મુવી છે મિત્ર. તમને ખબર નહીં હતું એ તો એ કમાની વાત
તો બહુ એકદમ તમને કેવું લાગે એકદમ રિયલ ફ્રી એમ અસલી જેવું દુનિયા રે એવું જેવું બનાય આપે. કેમ કે આપડે એમ જો હમ્મ.
તો મૂવી જોઈએ તો આપણને પણ લાગે કે આપણે બી એ દુનિયામાં જીવતાં હોય તો કેટલું સર બધું લીલું સમ મસ્ત. તો વાતાવરણ ખુબ જ સારું એમ પઈ તો મૂવી જે પ્રકારે આપ આપણા મૂવી જગતમાં જે વિકાસ થઈ રહ્યો શે એ આપણે વિચારી ની શકીએ આગળ તો શું શું થશે મિત્ર. પેલા મૂવી તમારે કીધા પ્રમાણે ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટમાં કેમકે એ ટાઈમે આટલું ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો પણ હવે જે પ્રમાણે તે પહેલાની શાપેક્ષે હમણાં જે તો શું ઘણો એમ જોવા જાયે તો મૂવીમાં વિકાસ થયો છે અને મનોરંજનની તો આપણે વાત જ નહીં કરીએ. શું મનોરંજન આપણને પૂરું પાડે છે મૂવી જગત. કે લોકોનું સ્ટેસ લોકો હેલ્ધી રે છે કે લોકો ફેમિલી સાથે મનોરંજન માની શકે છે લોકો એક- ની લાઈફ સ્ટ્રગલ વાળી લાઈફ છે પણ મુવી નું જે ભાગ છે એનાથી ઘણું બધું મનોરંજન લોકો મેળવે છે મિત્ર તમને શું લાગે છે મિત્રો
હા તમને એક તો સારી વાત કીધી કે મનોરંજન સારું એ લોકો મનોરંજન પૂરું પાડતા હોય પણ એ લોકો ની સાથે સાથે એ લોકો અ પૈસા કમાવતા હોય કારણ કે એ લોકો કો એમને એમ એટલું બધું પેલું કરતા નથી. કારણ કે એના થકી એ લોકોને તો થોડો ઘણો ફાયદો થાય ને તો જ એ લોકો એટલું બધું એ લોકો એમ પેલું સટીકતા હોય કારણ કે એનાથી જ એ લોકો ન એમ કમાણી થાય તમારું શું રહેાય છે એના વિશે
હા મિત્ર એકદમ તમારી સાચી વાત મિત્ર કેમ કે લોકો કે બધા એક્ટર છે, કે અભિનેતાઓ છે. એ લોકો એનું એક્ટિંગ છે આપણને દિલ રીતે લે છે મનોરંજન કરે આપણ અને ઓવરલ ફૂલ ફિલ્મ જે દેશની ફિલ્મ હોય તે દેશનું પણ નામ રશન કરે છે અને એ લોકો ફેમસ થતા હોય છેદિય ખબ સારું એવું છે મિત્ર તો એટલા માટે મિત્ર